હલો
હેલો
હેલો
હેલો
જી ક્યાં મેં આપશે તમારાથી વાત કરી શકું થોડીકવાર?
હા બોલો ને.
મને થોડુંક આ તમારા ભેગું ડિસ્કશન કરું તું ભારતના અલગ અલગ તહેવારના બારામાં.
હા હા બોલો બોલો.
હવે આગળમાં ભારતમાં કયો તહેવાર હિન્દુમાં તહેવાર આવે છે? દરી જન્માં
હમણાં તો જોવા જઈ તો આપે જોઈ તો આજ જે જવે આપે કચ્છી ન્યૂ અ કચ્છી નવું વર્ષ કહેવાય છે. જેને કહેવાય છે અષાડી બીજ. એ બી એક કચ્છી લોકો માટે તહેવાર જેવું હોય છે, કે પોતના સુરધન કહી શકી મંદિરે જાય છે અને ત્યાં પરસાદી કે ચડાવે છે અને એવું બધું હોય છે એક તહેવાર છે કચ્છી ન્યુ વર્ષ. ન્યૂ યર કહેવાય છે આપેને. ત્યારે આમ અષાઢ બીજ ના મોસ્ટલી ખેડૂત તો પોતાનો પાક ન વાવતરણ કરે વાવણ કરે છે.
અચ્છા અચ્છા એટલે લસણ બીચ એટલે કચ્છી ન નવ વર્ષ કેવાય જ ને.
હા કચ્છી લોકોનું નવ વર્ષ.
હ બરોબર. અષાઢી બીજેટ લઈ તે દિવસ પછી વરસાદની આગાહી પણ હોય છે. ઘણા વાવેતર કરે છે ચાલુ ઘણા પૂજા કરે.
હા મુહૂર્ત કરે છે.
હવે આવતા આવતા દિવસોમાં કયા તહેવાર આવશે?
હવે તો એના પછી આવશે એક હલો જન્માષ્ટમી આવશે રક્ષાબંધન આવશે. કે પંદરમી ઓગસ્ટ આવશે. આપણા તો ભારત હિન્દુઈઝમમાં તો કેટલા બધા હર મહિને લગભગ સુધી હમણાં હમણાં તો એવું જ હોય કે હર મહિને લગભગ સુધી, એક ને એક તહેવાર નક તો એક ને કે એવો દિવસ કે જયંતિ કે એવું કોઈક ને કોક તહેવાર હોય છે. ઘણા બધા આપણા ભારતમાં તહેવાર બને છે.
હમ એટલે હવે આગળ આવતા એક મહિના ખંડમાં લગભગ સાતમ માટમ જે કેહેવાય છે. એ આવશે એટલે કૃષ્ણ ભગવાન નો જન્મ થયો.
હા.
તહેવારમાં મને ખ્યાલ હોય ત્યાં સુધી બધા પોતાના ગામડે જાય છે. ધિંગામણમ પછી અલગ અલગ રમતું રમે છે ગરબા રમે છે અલગ અલગ. ગેમું રમે છે મતલબ રમતો રમે. બાળપણ ના દોસ્તાર મિત્રોને મળે બધા અલગ અલગ વાતો કરે મજા કરે મોજ મસ્ત કરે. અને પછી જયારે જન્માષ્ટમી હોય ત્યારે. માટલી ફોડ નો કાર્યક્રમ હોય છે ત્યારે પેલા બધા ગોવાડિયા રમે છે નીચે. પછી કૃષ્ણ ભગવાન આવેને બધા મટકી ફોડે છે એવી રીતે હોય છે નઈ.
હા, એ એવું રોજ રીતે હોય. જન્માષ્ટમીમાં અને રક્ષાબંધન જે ભાઈ બહેન નો તહેવાર છે. ભાઈ બહેનને રાખડી બાંધે એની રક્ષા કરવા માટે અને એવો તહેવાર છે એના પછી જ દસ દિવસમાં જ આજે જન્માષ્ટમ મી આવે છે. જન્માષ્ટમી ભાઈ અમે તો ઘણા બધા પત્તા રમવા બી જાય છે જન્માષ્ટમી પેલા પહેલા. કેટલું મજા આવે છે બધા જોડે બેસી જન્માષ્ટમીના. બાર વાગ્યે જન્મ થાય કૃષ્ણ જન્મ ત્યારે આપે આખી આખી રાત જાગી એ બધા. દોસ્તાર ફ્રેન્ડ્સ જોડે, નાનેે ભેગા રમી ગેમ્સ અ નવી નવી ગેમ્સ ને રમી તો કેટલી મજા આવે છે ખુબ આનંદ થાય છે.
હા એજ બધા અલગ અલગ તહેવાર ને એવી અલગ અલગ મસ્તી મોજ હોય. અને એ બધો તહેવાર એક એવી લાગણી છે કે જયાર વર્ષે આવે છે ને એ વર્ષ ર આવે છે એટલે બધા જોડે મળી. ખુબ આનંદથી ઉત્સાહથી ઉજવે છે બધા તહેવારો.
હા એક તહેવાર ન તો એ મહત્વ છે કે આપે ત્યારે બધા ભેગા મળી બહી શકીએ કે બેસી શકીએ કે મળી શકી. કે બધા એને એને. ખુબ વાતો કરી શકી બાકી તો આજકાલના જનરેશન માં બધા પોતપોતની. જીવનમાં બીઝી પોતપોતના કામમાં બિઝી છે તો મળાતું નથી બધા જોડે. તો આમ શું છે કે તહેવાર હોય તો એક બહનું મળે કે આપે મળવાનું જોડે બેસીએ કે વાત તો કરી. કે વાતચીત થાય કે મજા આવે રમી કરી મોજ આવે છે.
હા એ જ બરોર. આ બધો તહેવાર પતે છે એના પછી તો લગભગ ડાયરેક્ટ પછી દિવાળી આવે છે મારા ખ્યાલ થી.
નવરાત્રી ગણેશ ચતુર્થી વચ્ચે તો એ બી આવશે.
હા એ તો બધું આવશે તેવ ચતુર્થી પણ બહુ મોટો તહેવાર છે ભારત મતલબ મુંબઈમાં નહ તો બહુ મોટો. એવાર માનવામાં આવે છે, ભારતની સૌથી મોટી ગણેશની મૂર્તિ મઈમાં હોય છે.
હા અને ક્યાંક ક્યાંક તો કેટલા દિવસ મુંબઈ સહિત તો ગણેશ ભગવાન, અમ એકવીસ દિવસ રાખે છે કે આપડા અહં તો પાંચ દિવસ હોય છે ક્યાં દસ દિવસ હોય છે. અલગ અલગ દિવસો હોય છે કોક કોક લોકો તો પોતાના ઘરે બી સ્થાપના કરે છે ગણપતિ બા પાની અને ઘરે બી પૂજા અને કરે છે રોજ પછે જયારે વિસર્જનનો સ સમય આવે છે તો થોડું ઇમોશનલ જેવું લાગે આપને આપે ઈ તહેવારથી અટેચ
ગણેશ ગણેશ ચતુર્થી ના અગર લગભગ અહીંયા વડોદરામાં પણ બહુ સારો કાર્યક્રમ હોય છે એ પછી જય્યારે ગણેશજીને વિદાય પણ આપવા ટ્રાફિક જામ બઉ રઈ જાય છે અને આવી રીતે હોય છે બધું
હા એ વાત તમારી સાચી છે પણ બધું આમ બધા તહેવારોમાં આપને એક ઇમોશનલ અટેચમેન્ટ હોય છે બધાને ઘણા તહેવાર ઘણા લોકોને તો જન્માષ્ટમી ગમતું હોય ઘણા લોતને નવરાત્રી ગમતું હોય બધાનો એવો એક એવો પ્રિય તહેવાર હોય છે તમારો કયો પ્રિય તહેવાર છે
મારો પ્રિય તહેવાર એમ જોવેને તો સાતમ આઠમને મજા આવે પતા રમને જોડે એમ તો પછી દિવાળી ના મજા આવે કેમ કે બધા પોગ્રામ કરે એ લક્ષ્મી પૂજન થાય ફટાકડા ફોડવાના હોય બધા મિત્રો બધા ભેગા થાય ઈ તહેવાર બધુ સારુ થાય
હાં એ તો સાચી વાત છે બાકી ઓમ જોવા જઈએ તો મારો પ્રિય તહે તહેવાર તો નવરાત્રી છે ને નવરા ત્રી બહુ જ ગમે છે અને બીજું તો સાતમ આઠમ નવરા એટલે જન્માષ્ટમી નવરાત્રીમાં તો શું હોય કે નવ દિવસ નવા નવા કપ ડા ને પહેરીને રમવા જવાનું ગરબા રમવાના પછી ઘણા બધા આપણા અલગ અલગ સ્ટેટ ના ફ્રેન્ડસ કે હોય તો એ લોકો ના વિલેજ હિસાબે કે આપણે નવા નવા આપડે સ્ટેપ્સને શીખડાવે ગરબા ના ને આપે એ રમીએ ફોટોસ પાડે કે રીલ્સ બનાવી કે એનામાં ખુબ મજા આવે છે એ નવ દિવસ કેમ નીકળી જાય ને તો ખબર નથી પડતી અને વર્ષ આખું નવ દિવસની રાહ જોતા રહી છીએ આપે.
હા એમ નવરાત્રીમાં બહુ મજા આવે બધા જોડે ગરબા રમીએ. અમે તો અહિયાં ગરબા ગ્રાઉન્ડ છે ત્યાં જઈ છીએ ત્યા તો. આઠ દસ હજાર પબ્લિક જોડે રમે છે એ બહુ મજા આવે મોટા મોટા કલાકારો આવે. ગાય મસ્ત ગાય આખી રાત રમવાનું હોય છે સવારના છ સાત વાગે પાછા આવે છીએ રૂમ પર અલગ અલગ એવી રીતે રોજ અલાઉ દિવસ એવું કરી ખુબ મજા આવી જાય નવરાત્રિમાં તો
હા નવરાત્રી નો તો આપને એવું થાક કે લાગતું જ નથી સવા શ્રાતના જ ગરબા લેવાનું ચાલુ કરી તો સવાર સુધી ગરબા લેતા જ હોય છી. અને કોઈને પગ કે માથું કે નથી દુખતું. ભલે પછી નવ દિવસ પતે પછી એક ભેગો આપ. આરામ કરી લઈ છીએ પણ નવ દિવસમાં તો આપડે રોજ ગરબા રમવા જઈએ જ છે. એટલે બહુ પ્રિય તહેવાર મારો. નવરાત્રી છે અને તમે જેમ કીધું દિવાળી તો દિવાળીને આપે. બેસતું વરસ હોય નવું વરસ ત્યારે બધા ભેગા થાય પરિવાર વાળા. કે બધા મળી એકબીજાને ભેગા રહી લ લક્ષ્મી પૂજન કે કરી તો એમાં મજા આવે.
હા અલગ અલગ તેહવાર ની અલગ અલગ મજા હોય બધાની.
હા. બાકી તો તમે.
તમે કીધું ફટાકડા ફોડવાનું. તો એવું મારું એવું માન માન્યતા છે કે તમે જો ફટાકડા ફોડો. તો ભલે લિમિટેડ લ્યો. બાકી તો હવે આજકલ ફટાકડા બી કેટલા મોંઘા મોંઘા આવે છે. પાંત્રીસ પાંત્રી સો ચાર હજારના તો આરામ થી થતા જ હશેને?
હા રૂપિયા તો હવે તમે જેવી રીતે લેવી એ પ્રમાણે થાય રૂપિયા. ફટાકડા મોઘા થઇ ગયા છે એટલે. બાકી તો હવે વરસમાં એક વાર આવે છે એટલે ઘણા બધા એમ તો લે ને ફટાકડા ફોડેને મોજ કરે એમ. એવી રીતે હોય છે.
હા પણ તો બી લિમિટમાં ફોડવા જોઈએ કે. આપણે જેટલા આપે હમજી લો દસ હજાર ના ફટાકડા નું ફોળી. તો એતો રૂપિયા નો દોખાડો જ થયો થયો કેવાય ને એના જગ્યાએ એટલા પાંચ હજાર ના ફટાકડા ફોડીને બીજા પાંચ હજા બચાવીને. કો કા પે અનાથ આશ્રમમાં કે એના જોડે જઈને એના જોડે દિવાળી સેલિબ્રેટ કે કરી. તો એ લોકોને એવું થાય કે ના અમારા પાસે બી અમારું કોક છે. એ લોકોને મીઠાઈ ખવડાવી કે. મળી હળી મળી ને રમી આનંદ થાય.
બરોબર છે પણ તમારી વાત પસંદ પડી. તમે કવો છો એનાથાત્ર આશ્રમમાં જઈને દાન કરો કે એને ગરીબોને આપો. ખુબ પસંદ પડી હવે આવતા વર્ષોમાં એ પણ ધ્યાન રાખશો અમે થશે એટલે ટાફટ ઓછા ફટાકડા વાપરશું અને ફોડશું. જેથી આપડા પર્યાવરણ પણ શુદ્ધ રહે અને આપણા ગરીબોમાં દાન કરી શકીએ.
હા એટલા માટે જ કે પોલ્યુશન બી ઘણું બધું આજકાલ થઈ રહ્યું છે.
હા એટલે જ ઈ હવે ધ્યાન રાખશો તમારી સારી એક સૂચન છે.
હા બાકી તમને હોલી ગમે?
હા હોલીમાં તો એમ મજા આવે પણ એમ. ક્યાં ક્યાં મજા આવે ક્યાં વધારે મજા આવે. બેકગ્રાઉન્ડમાં રમવું સ્મ ફુલ મ વધારે મજા આવે બધા મિત્રો જોડે.
હા ઈ છે. બાકી તો મને તો થોડાક કલર. આજકાલ તો કેટલા કેમિકલ વાળા અને એટલા કલર આવે છે. પેલાના જમાનામાં કેવા અ બીલ ગુલાલ એનાથી જ રમતા. હવે આજકાલ તો બધા કેમિકલ કલર થી રમે તો એ બોડીમાં હાર્મ છે. આપડા માટે. નુકસાનકારક બની શકે છે, કે રિએક્શન થાય છે. કોઈક લોકોને.
હા એટલે બી કલર ન તો બધું અલગ અલગ કરી દે પાકા કલર યુઝ કરે છે તેનાથી. બહુ ઓસર થાય છે. ગ્ન કલર કેટલા દિવસો સુધી નીકળતા પણ નથી. માણસોને હજી નોલેજ નથી એવડી કેય. આપ સ્કીિન માટે ખરાબ છે, તો પણ એ વાપરે છે. એ ઇલિગલ બધું વેચાય છે. તો તો માણસો ઈ છે ખરીદે છે અને પછી બીજા લોકોને લગાડે છે.
હા પ કલર થી રમે મર્યાદા થી રમવું જોઈએ આમ કેમ જેમ ને તેમ કલર ઉડાડે. તો આંખમાં ચાલ્યું જાય કે મોઢામાં ચાલ્યું જાય તો એનાથી આપણે. અંદર શરીર માં બી નુકસાન પહોંચે છે આંખને બી નુકસાન પોહોંચે છે. આમ એરિટેશન બી થાય છે.
હા એ તો છે જ ને એ તો કલર નું પણ એમ તો પ છે ધ્યાનથી રમવું જોઈ સારા. કલરો એનાથી જ રમવું જોઈએ.
હા ઠીક છે. લો તમારા જોડે પછી વાત કરો.
હા.
હા બાય.
બાય.